હ નમસ્તે કેમ છો.
હમ નમસ્તે નમસ્તે. મજામાં તમે મજામાં તમે.
હા મજામાં.
શું કરું છો.
હા બસ કઈ નઈ આજે હું ઓનલાઈન ગ્રાફિક ડિઝાઇન નો કોર્સ કરતી હતી. તે વિષય વાત કરીએ થોડી માહિતી મળે.
ઓકે વા નવીન સ્કીલ શીખી રહી છે.
હા નવી સ્કીલસ હા આજ કલ એક દી. દીરી થી નથી ચાલતું ને સ્કીલ શીખવું બઉ જરૂરી છે.
બિલકુલ હું પણ ઈગ્લિશ સ્પીકિંગ અને કમ્પ્યુટર એ. સેલરે શીખવાનું વિચાર કરું છું.
એવુ હા એ તો ખુબ ઉપયોગી છે. હા ઓફિસ માં પણ કામ લાગે ને ઈંગ્લીશ ઇંગ્લિશમાં વગેરે.
તો આ કોર્સ ક્યાંથી કરે છે.
મોબાઈલ પરથી. ફ્રી ઓનલાઈન વિડીયો જોઈને અને રોજ થોડો પ્રેક્ટિસ કરું છું. થોડોસો હ હા રોજ રોજ કામ કરીનેજ થોડસો. આવતો હોય ત્રીસ મિનિટ જો ત દસ મિનિટ હોય તોડ. હા જો આપ તેઓ ના કરતા તો આ વિડીયો જોઈને શીખી શકાય.
ઓકે મને લાગે છે કે શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગતું હતું.
ના રોજ થોડું થોડું પ્રેક્ટિસ કરીએ ને પછી ના લખતો.
હા બરાબર છે સારી વાત છે. મને પબ્લિક સ્પીકિંગનું પણ ડર લાગે છે ને.
એક કલાક પ્રેક્ટિસ કરવું જોઈએ નિયમિત પ્રેક્ટિસ કરાય હતી હા જલ્દી શિકાય.
તારા તારા પરિવાર સપોર્ટ કરે છે?
હા કરે છે મારા પરિવાર પણ સપોર્ટ. હા, જો મહિલાઓમાં તો આપઈ હોય આપણે કોઈ ઉદ્યોગ કરવો ન હોય. સીવન ક્લાસ કરે છે જો બાકી જ ન્યુ જોબ ઓલા આવતા હતા હા ઈંગ્લિશ માં બોલી છે ને બાકી ના. આપને પણ થોડું આવતો હા આવું જોઈએ થોડુંશું. બાકી શીખવાની પણ આપ હિંમત રહેવી જોઈએ છે. બાકીમાં ગૃહ ઉદ્યોગ કરતી હોય મહિલાઓ એનામાં સારું છે.
બરાબર છે. આ ખુબ એ લોકો કહે છે ને કે શીખવાની ઉમર ક્યારે પણ પુરી નથી થતી. એ વાત બહુ પ્રેરણાદાયક છે.
રહે છે ધીરે ધીરે આત્મવિશ્વાસ વધે છે આપ કામ કરી શકી છે તો થોડો આત્મવિશ્વાસ વધે છે. શું કરવું જોઈએ છે બાકી પરિવાર જેમા માંરાથી
હા, આજના સમયમાં ડિજિટલ બરાબર છે આજના સમયમાં ડિજિટલ સ્કીલ કોમ્યુનિકેશન કોમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિડિયો એડિટિંગ આ બધાની માંગ છે.
હા ધન માન છે હા એ પણ ખુબ સારી સ્કીલ છે.
બરાબર.
પછી તું હોમ બિઝનેસ શરૂ કરી શકે.
હા સઈ કયું સ્કીલ થી કમાની ના નવા રસ્તા ખુલે છે.
હા, હા, હા બિલકુલ ફક્ત નોકરી માટે પણ આત્મવિશ્વાસ માટે સ્કીલ જરૂરી છે ને.
હા તું શું માને છે એક સાથે બે સ્કીલ શીખવી જોઈએ.
હા શરૂઆતમાં તો એક સ્કીલ પર ધ્યાન આપો પછી બીજી સ્કીલ શીખવી જોઈએ એક સાથે બે સ્કીલ કરેને તો ધ્યાન માણ એક એક સ્કીલ કરું જોઈએ શરૂઆતમાં થોડું ઓછું થાય છે હા.
હા નોટ્સ બનવાવાની આદત પણ જરૂરી છે નહીં.
હા જરૂર છે નોટ્સ બનાવો જોઈએ. છોટા છોટ ટોપિક હોય હા જોઈ શકાય. ક્યારેક ભૂલી ગયા હોય કઈક વાર તો જોઈ શકે છે ને નોટ્સ. નોટ્સ બનાવવાની આદત સારી છે હું પણ બનાવું છું નોટ્સ.
હા ક્યારેક પણ મન નથી થતું તો
હા આમ મન કરું જોઈએ અત્યારે મારા ગોલ યાદ કરીશું પછી મારા માટે છે વિચાર પર ઉત્સાહ આવી જાય.
ખુબ સરસ, ખુબ સરસ.
હમ તું આજેથી સુરઆત કર નાનું પગડું પણ ભવિષ્ય બદલ શકાય.
હા હું આજે જ મારી પેલી ઓનલાઈન ક્લાસ જોઈન કરીશ.
હા વાહ કોઈ સમસ્યા આવે તો મને પૂછજો
હા સહી વાત છે.
હા. હોય નહી થોડી સી વાત કરીએ કોને પૂછીએ.
બરાબર સાચી વાત છે.
પેલે તો મિશકોલ મારયો હતો હવે ઉપર આવેશ. હ છોકરાને સ્કૂલમાં પણ તેને એવું નથી એટલે આપનીદલ દ્વારાંધા નહી થ પહેલે ઓશિકોયા શિકોયા પણ બહુ સર છે. કોઈ આપમાં બે શી કાડે બધી એ એ માહિતી હા. મ માહીરકમાં મળી જાય ઉદ્યોગ કરો અને કો જ કરો કોઈ આપ જે વિડી ડાઉનલોડ કરવો.
બરાબર છે બરાબર છે. ખુબ સરસ વિચાર છે ને
હ બિલકુલ એકબીજાને પોહતાન આપીએ તો સફલ તો બધા નેશે
બરાબર છે.
જ
જમી લીધું.
હા જમી લીઘો આજે બસ પેલી ઓનલાઈન ક્લાસ જોઈન કરીશ.
હમ.
ઓનલાન ક્લાસ હા ઓનલાઈન ક્લાસ થી શરૂઆત કરી ત પણ કરજો.
હા કરીશ કરીશ. કાલ રોજી કરુસ કાલે સન્ડે કાલે સન્ડે છે તો આરામ. મંડે હા હા મંડે છે સ્ટાર કરીશ હા.
ક્યારેક વાતો મન તો નથી થતું વાત એવું કરવામાં.
કેવું કે ઘરમાં એટલા કામ હોય છે આ કામ મા ટાઈમ લદ કદા અનેની પ્રોબ્લેમ આઐ
હા થાકી જાય પછી તો
હમ બાળકાનો બાળકાણ જોવાનું હો હસબન્ડ લોકો ના ડ્યુટી હોય. છે આ બધા જોય પછી એ જે એ કરવાનું પડશે.
પણ બહ ખૂબ દિવસ એક પ્રયત્ન કરતી હતી કે મને થોડી ક ગુજરાતી હોય તો ગુજરાતીમાં પણ બાકી ખુબ ભાષાઓ છે નવી નવી ભાષા કો કોનું જોઈએ.
સાચી વાત છે.
હા તે જ આપણે કેમ છે ભવિષ્યમાં તો અ આવતીકાલે તો તે જ આપણે કામ આવે છે.
બરાબર.
હવે તો આપને તેના શ સક્તિજ ચાલુ જોઈએ ને
બરાબર છે.
હા પેલી એવું નથી પેલે તો બધું મરાઠી માં આવતું હોય આવતું હોય. આપણી લેંગ્વેજ હોતી છે. ભાષામાં ચાલતું છે પણ હ એવું નહી આવે તો ઈંગ્લિશ નું પણબ મહત્વ છે.
બરાબર આ ઇંગ્લિશ ન તો કેટલા મહત્વ આવી ગયો.
હા છોકરા ના સ્કૂલમાં ઈંગ્લિશ. હા બલો છું સમાજ મને.
હા નાનું નાાનુ બાળકો ઇંગ્લીષ બોલે છેે.
નથી મને પણ વસ્તુ ખબર જોઈ છે. એટલે થોડી થોડી કોશિશ હા હ જ કરવું જોઈએ.
બરાબર
હમ થોડી થોડી કોશિશ
હ બરાબર છે.
હા સા તમે રિવિઝન કરો ત્રણ વસ્તુ બ મહત્વની છે. શીખતા હોય ને રિવિઝન કરવું જોઈએ જલ્દી આ ધ્યાન વિશે
બરાબર
હા ખાલી જે વાત કર ને તેવ વાત કરતો રહે
હમ ના સોમવાર સે સ્ટાર્ટ કરું છું હ ઓનલાઈન ક્લાસ આમાં હ
જો વિડીયો એડિટીગ ની બૌ માંગશે વિડીયો એડિટિંગમાં પણ હ ઇગ્લિશમાં હ હા આ કપડ છ હ બહું માનશે છોકરા બે એડિટંગમાં બ ધ્યાન છે કે રીલ્સ તેનામાં પણ આપ આવું જોઈએ કેવા રીતે કરે છે.
આ વાતચીત થી ને મને ખુબ પ્રેરણા મળી હા આભાર ભાવના
હ શીખવાની તો ઉંમર નથી ક્યારે પણ શીખી શક કાય હા તું આ કોર્સ કેવીથી કરીશ પછી બ છે. જલ્દી કરજે આ કોષ શ તું પણ પ્રયત્ન કર તું પણ નવી નવી શીખી શકાય
કરું છું કરું છું આવતા અઠવાડિયે ને મળીને અને આપની પ્રગતિ વિશે વાત કરું છું હા તો ધ્યાન રાખજો
હા ચાલ છે. એ સાથે બોલીને સારી પ્રેરણા મળી. હા તો અતમાં તો એટલું જ કહીશ કે તું પણ કોશિશ કર હા ચાલશે
હા હા ધન ધ્યાન રાખ
હા ચાલશે થેન્ક યુ બાય.
બાય.